હલો
ત
કેમ છો? હેલો હા તમને આવે છે?
હા આવે છે કેમ છે?
બસ મજામાં, તમને?
બસ હું પણ મેજામાં.
હું તમને આજે સ્વચ્છ સ્વચ્છતા અને સ્વચ્છતા અને આરોગ્ય વિશે માહિતી આપવાની જોઈું.
અ આજે આપડે ફોન ના ફાયદા ગેરફાયદા વિશે વાત કરીએ.
નહી મને સ્વચ્છતા અને આરોગ્ય વિશે વાત કરવી છે. તો હું એના વિશે વાત કરીશ કારણ કે, અત્યારે ચોમાસું ચાલુ થઈ ગયું છે. એટલે સ્વચ્છતા રાખવી ખૂબ જ જરૂરી છે કારણ કે સ્વચ્છતા નહીં રાખશું તો ઘણી બધી તફલીકો આપણને જ ઊભી થવાની છે, તો એના વિશે આપણે વાત કરીએ. કે સ્વચ્છતા શા માટે જરૂરી છે.
હા, ચોક્કસથી જણાવ છો.
હા, તો સ્વચ્છતા નો અર્થ કે સ્વચ્છતા એટલે શરીર ઘર આસપાસને વાતાવરણ અને ઉપયોગમાં લેવાતી વસ્તુઓને ચોખ્ખી અને સ્વચ્છ રાખવાની આદતને સ્વચ્છતા કહેવાય છે. સ્વચ્છતા સારી તંદુરસ્તી અને સુખીની મોટી એક નિશાની છે, જે આપણા જીવન માટે ખૂબ જ જરૂરી છે, સ્વચ્છતા વ્યક્તિ પરિવાર અને સમગ્ર સમાજને આરોગ્યને સુધારે છે, તો સ્વચ્છતાના પણ બે થી ઘણા બધા પ્રકાર છે, તો હું તમને વ્યક્તિગત સ્વચ્છતા સમજાવું કે વ્યક્તિગત સ્વચ્છતા એટલે શું કે રોજ સ્નાન કરવું જોઈએ, જેથી જેથી આપણે શરીરમાં જે ગંદકી હોય છે, જે પરસેવો આવે છે. જે આપણા શરીરમાંથી અમુક કામ કામુક વસ્તુને કારણે જે સ્મેલ ઉત્પન્ન થાય છે, તે બધી દૂર થાય એના માટે આપણે સ્નાન કરવું જોઈએ, જે અને ધૂર છે તે પણ નીકળી જાય તો રોજ સ્નાન કરવાથી શરીર આપણની ધૂરો પરસેવો અને જીવાણુઓ દૂર થાય છે. અને તો તમે તમને ખબર છે, કે બીજી કંઈ સ્વચ્છતા રાખવી જોઈએ.
અ તમારી વાત મને સમજમાં આવી ગઈ આવી છે, પણ થોડું ઘધું તમે કેશો તો વધારે સારું રશે.
ઓકે તો દાંત છે, તો દાંત દાંતમાં પણ આપણે દાંતની પણ ચોખ્ખાઈ રાખવી જોઈએ, કારણ કે દાંતમાં જે ઈનેમલ આવે છે જેા દાંતની બહારનો ભાગ કહેવાય જે સફેદ રંગનો હોય છે, એ આપણે ચોખ્ખો રાખવો જોઈએ કારણ કે આપણે જે ખોરાક લઈએ છીએ, તો એ પહેલાં ત્યાં સ્પર્શ થાય છે, જેને આપણે જેનાથી જો આપણે તેને ચોખ્ખો ના રાખીએ તો એ પીરો પડવા મળે માંંડે છે, ને એટલે આપણે તેને પણ ચોખ્ખું રાખવું ખૂબ જ જરૂરી છે. અને જો આપણે તેને ચોખ્ખું ના રાખીએ તો એ અમુક કારણે એનામાં આપ સળો આવી જાય છે, તેનું આપણે ખાસ ધ્યાન રાખવું જોઈએ. પછી છે શારીરિક આરોગ્ય શારીરિક આરોગ્ય કે શારીરિક આરોગ્યમાં કેવ હશે, કે પૌષ્ટિક અને સંતુલિત આહાર લેવો જોઈએ લીલા શાકભાજી છે ફળો છે, દૂધ છે પ્રોટીનયુક્ત ખોરાક જેમ. કે મખાણા છે પનીર છે, વગેરે આપણે જરૂરી માત્રામાં લેવું લેવું જોઈ જેથી આપણા શરીરમાં જે નની જરૂર છે, એ લઈ શકીએી તો તમે એના પર બીજું કંઈ જણાવશો?
ચોક્થી જો પૌષ્ટિક અને સંતુલિત આહાર લેવો જોઈએ લીલા શાકભાજી ફળ દૂધ અને પ્રોટીન યુક્ત ખોરાક લેવો જોઈએ, જેમાં પનીર પનીર લેવું જોઈએ ઘણા બધા આહારો હોય છે, તે લેવા જોઈએ રોજ વ્યાયામ યોગ અને ચાલવાનું રાખવું જોઈએ, પૂરતી ઊંઘ લેવી જોઈએ. જો રોજ વ્યાયામ અને વ્યાયામ અને યોગ કરતા રહીશું તો આપણું શરીર પણ સ્વાસ્થ્ય રહેશે.
તો સ્વચ્છ હવે હું તમને સ્વચ્છતાના ફાયદા જણાવીશ તો સૌથી મોટો ફાયદો એ છે કે રોગચારો ફેલાતો અટકશે કારણ કે જો આપણા ઘરની આજુબાજુ પાણી ભરાયા હશે ને તો એમાંથી મધમાખી કે મચ્છરો વગેરે ઉત્પન્ન થશે જેને કારણે આપણે ટાાઈફોઇડ મેલેરિયા ડેન્ગ્યુ વગેરે જેવા રોગો ઉત્પન્ન થશે અને તેને કારણે આપણી તબીબી સારવાર છે કરાવ તબીબી સારવાર કરાવવી પડશે કારણ કે આપણું શરીર એટલું સારું નહીં રહેશે. ખરાબ થઈ જશે પછી જે શરીર ત આપણે સ્વચ્છતા રાખશું તો આપણું શરીર તંદુરસ્ત રહેશે તેને કારણે આપણો આત્મવિશ્વાસ વધશે આસપાસનું વાતાવરણ સુંદર અને સુખદ હશે તો આપણા જીવનશૈલી પણ સારી અને સુખદ રહેશે. અને જે આરોગ્યનો ખર્ચમાં છે તે ઘટાડો થશે કાર્ય કરવાની શક્તિ અને ઉત્સાહ વધશે આરોગ્ય એટલે શું કે આરોગ્ય એટલે માત્ર રોગના અભાવ નહીં પરંતુ શારીરિક માનસિક અને સામાજિક રીતે સંપૂર્ણ સુખાકારીનું. સ્થિતિ છે સારું આરોગ્ય જીવનની સૌથી મોટી સંપત્તિ છે પછી હું આરોગ્યના પણ બે પ્રકાર છે શારીરિક આરોગ્ય અને માનસિક આરોગ્ય તો હું તમને માનસિક આરોગ્ય વિશે સમજાવીશ. કે હંમેશા સકારાત્મક વિચારસરણી રાખ. રાખવી જોઈએ તણાવ અને ચિંતામાં ઘટાડા માટે યોગ્ય યોગ અને ધ્યાન કરવા જોઈએ તો હું તમારા થ્રું જાણી શકું કે યોગ કયા કયા આવે છે.
અ મને ખબર છે કે તણાવથી તણાવ અને ચિંતામાં ઘટાડવા માટે યોગ અને ધ્યાન કરવું જોઈએ એ માનસિક આરોગ્ય છે હંમેશા સકારાત્મક વિચારસરણી રાખવી જોઈએ એ પણ માન આરોગ્ય છે પરિવાર અને મિત્રો સાથે સારા સંબંધો રાખવા જોઈએ મનગમતી પ્રવૃત્તિઓ માટે સમય કાઢવો જોઈએ એ માનસિક આરોગ્ય છે માનસિક આરોગ્ય રીતે કે આપણે પોતે ખુદ ને ખુદ આપણેે કરતું રહેવું જોઈએ એક્ટિવ રહેવું જોઈએ.
ઓકે હવે સામાજિક આરોગ્ય સામાજિક એટલે સમાજ પ્રત્યે જે. સમાજથી પણ આપણું શરીર એક રીતે તે સારું રહે છે જો સમાજ આપને સાથ સહકાર અને આપે ને પ્રેમ આપે સાથ સહકાર આપે તો બી આપને એક અંદર. થી એવું થાય કે ના લોકો છે. છે તો બસ એવું જ કે એનાથી પણ એક પ્રકારનો યોગ જ કહેવાય છે એટલે સમાજમાં શું આ સાથે રહીએ પ્રેમ અને સહકારથી રહીએ સામાજિક જવાબદારીઓનું પાલન કરીએ જરૂરિયાતમંદ લોકોની મદદ સ્વચ્છતા આરોગ્ય અને આરોગ્ય વચ્ચે પણ એક સંબંધ છે કેમ કેરીના ઝાડ હોય તો એ મોર ઉપર ટકેલું હોય એવી જ રીતે આરોગ્ય એ સ્વચ્છતાનું મોર છે ગંદકીના કારણે કોલેરા ટાઈફોઇડ મેલેરિયા અને ડેન્ગ્યુ જેવા રોગો ફેલાય છે સ્વચ્છતા રાખવાથી જીવાણુનો નાશ થાય છે શુદ્ધ પાણી અને સ્વચ્છ ખોરાક આરોગ્યને જાળવવામાં મહત્વની ભૂમિકા ભજવે છે સ્વચ્છ અને સ્વચ્છ જીવવા માટેના નિયમો છે કેટલાક તો હું તમને એ જણાવ કે રોજ સ્નાન કરવું જોઈએ દિવસમાં બે વખત દાંત સાફ કરવા જોઈએ સાબુથી હાથ ધોવા જોઈએ પૌષ્ટિક આહાર લેવો જોઈએ શુદ્ધ પાણી પીવું જોઈએ. નિયમિત વ્યાયામ કરવા જોઈએ પૂરતી ઊંઘ લેવી જોઈએ આસપાસનું વાતાવરણ સ્વચ્છ રાખવું જોઈએ કચરો કચરા પેટીમાં નાખવો જોઈએ નિયમિત આરોગ્યની તપાસ કરવી જોઈએ વગેરે વસ્તુઓનું ધ્યાન રાખવું જોઈએ. સ્વચ્છતા અને આરોગ્ય એક જ સિક્કાની બે બાજુ છે એમ પણ કહેવાય છે કારણ કે જો સ્વચ્છતા હશે તો આપણું આરોગ્ય સારું રહેશે અને જો સ્વચ્છતા નહીં હશે તો આપણું આરોગ્ય સારું નહી રહેશે સ્વચ્છતા વગર સારું આરોગ્ય શક્ય નથી વ્યક્તિ પરિવાર અને સમાજને જો સ્વચ્છતા જાળવે તો એ અનેક રોગોની રોગોથી બચી શકાય છે અને તંદુરસ્ત સુખી અને સમૃદ્ધ જીવન જીવી શકાય છે સ્વચ્છતા એ આરોગ ની ચાવી છે એક સૂચન પણ છે જે આપણે જીવનમાં ઉતર ઉતારવું જોઈએ અને તેનું પાલન પણ કરવું જોઈએ અને આરોગ્ય સુખી જીવનનો આધાર છે તો તમે જણાવશો કે સ્વચ્છતા વિશે. તમે મને શું જણાવશો.
અ સ્વચ્છતા વિશે તો જણવામાં રહેશે કે સ્વચ્છતા આપણેે જાળવવી જોઈએ જે ગમે ત્યાં કચરો ના ફેંકવો જોઈએ અ આ ઘરના આસપાસ કચરો હોય તો તેને એક જગ્યાએ રાખવો જોઈએ ખોરાક સ્વચ્છ ખાવો જોઈએ. ખોરાકના ઘટકો જોવા જઈએ તો કાર્બોહાઈડ્રેટ ઉર્જા આપે છે પ્રોટીન શરીરનો કોષ અને સ્નાયુઓને નિર્માણ કરે છે ચરબી જયારે ફેટ એ ઉર્જાનો સંગ્રહ કરે છે વિટામિન શરીરને સ્વસ્થ રાખે છે ખનિજ તત્વો એ હાડકા દાંત અને લોહી માટે જરૂરી છે.
ઓકે ઓકે.
સ્વચ્છ અને સ્વચ્છતા નો અર્થ એ છે કે સ્વચ્છતા એટલે શરીર ઘરની આસપાસનું વાતાવરણ વાતાવરણ ઉપયોગમાં લેવાતી વસ્તુઓ ચોખ્ખી અને સ્વચ્થ રાખવાની આ
ઓકે ઓકે ઓકે તો ઘર અને આસ આસપાસની વસ્તુઓ આપણે સ્વચ્છ રાખવી જોઈએ કે ઘરને દોરજ સાફ રાખવો જોઈએ કચરો હંમેશા કચરા પેટીમાં નાખવો જોઈએ ગંદા ગંદા પાણીનો યોગ્ય નિકાલ કરવો જોઈએ. મચ્છર અને માખીના ઉપદ્રવોને રોકવા જોઈએ જેથી કારણે આપણા આજુબજુ જે બેક્ટેરિયા ફેલાય એ ન ફેલાવા જોઈએ એના માટે આપણે જે પાણી ગંદા પાણીના જે ખાબો છે ભરાય છે તે ન ભરાવા જોઈએ તેનું ધ્યાન રાખવું જોઈએ શૌચાલય તી વખતે ત્યાં આપણે શૌચાલય જયા બાદ આપણે હાથ પણ આપણા ધોવા જોઈએ જેથી બેક્ટેરિયા જે હોય તે તે સાફ થાય છે આપણે જયારે ઘરની બહાર જઈએ છીએ ત્યારે ઘણી બધી હવામાં પણ બેકટે બેક્ટેરિયાને એવું બધું હોય છે જેને જેને કારણે આપણે ઘરમાં પણ બેક્ટેરિયા લઈ આવી છએ તો આપણે આવીને પહેલાં હાથ પગ મોઢું વગેરે ધોવું જોઈએ જેલી બેક્ટેરિયા હોય. તે દૂર થાય અને આપણે સ્વચ્છતા માટે ખૂબ. યોગ્ય હોય છે તો થેન્ક યુ મને સાંભળવા માટે.
થેન્ક યુ ખુબ આભાર.